કેમ છો બેન અવાજ સંભળાય છે.
હલો.
બસ મજામાં શું કરો છો તમે હમણાં હા આવે છે આવે છે.
બસ બેટી છું આ જો હવે બાળકોની રજાઓ શરૂ થઈ ગઈ છે. હેલો.
હા.
અવા સાંભળાાય છે મારુબેન.
હા સંભળાય છે.
શું કરો છો કેમ છો તમે ઘણા દિવસ પછી વાત થઈ ને ઘરે બધું મજામાં ને?
હા બધું મજામાં શું કરે હવે કાલથી તો છોકરાઓ ન વેકેશન પડી જવાનું છે અને એ લોકો આખોખો દિવસ રમશે જ બસ બીજું કોઈ જ નીકળશે. ત્યા તો ટીવી જોશે આજ બે મ કરતા હોય બાળકો વેકેશનમાં પણ એ લોકો લોકોને એમ નહી થાય કે અમે કઈક નવું શીખ કે કઈ કરીએ બસ આખો દિવસ રમવાનો જ દેખાશે ને એટલો બધો ો તડકો છે કે બાર છોકરાઓને રમવી કેમ મોકલે એમ થાય છે.
સાચું કહ્યું, મારા ઘરે પણ એજ વાત છે કે શરૂઆતમાં બે ત્રણ દિવસ તો મોડું ઉઠવું ટીવી જોવું, મોબાઈલમાં રમવું, બસ આમાં જ સમય નીકળી જાય છે ને પછી લાગે કે રજાઓ આમ જ પસાર થઈ જશે, કઈ શીખવું નથી. કે નવું આપડણે કઈ શીખીએ, કે કઈ વિચારીએ, કે ચલો આખો દિવસમાં આપણે ચલો થોડુંક થોડુંક રમી લઈએ ને પછી કઈક તો વિચારવું જોઈએ ને કે આપડી, કૌશલ્ય વધે.
એજ એજ તમે જે કહે છે, મેં હાલમાં જ છે ને હમણાં કંઈક પોસ્ટર વાંચ્યું હતું સમર કેમ્પનું, મને બહુ જ ખુબ જ સરસ લાગ્યો કે પાંચ દિવસ તો પાંચ દિવસ છોકરાઓ કંઈક તો નવું શીખ કોઈ નવા છોકરાઓ સાથે મળશે એ લોકો સાથે રમશે. શીખ કે આપણા ના આજના છોકરાઓને છે ને. આ શેરિંગ નામની વસ્તુ એકબીજા સાથે કેવી રીતના વેચીને કરવું એ જ નથી આવડતું, તો આ એ લોકોને બહ જ જરૂરી છે અને એ લોકો, બહારના લોકો સાથે રહેશે, તો કેવી રીતના રહેવાનું એ બી એ લોકો શીખી શકતે. હા સમ કેમ જેવું છે ને મને કઈક વાંચ્યું, એ મને ખુબ જ સરસ લાગ્યું, અને મારા છે ને આજુબાજુમાં હમણાં પેલા હાલ ફિલાહાલમાં, છે ને દસમા ની એક્ઝામ આપીને બધા છોકરાઓ ફ્રી થયા ને, તો એ લોકો કે હવે અમારે કઈક તો ક્લાસીસ કરવા જોઈએ અમારું વેકેશન પૂરું થાય તો સ્કૂલ જાય ત્યાં સુધી અમે કઈક કંઈક નવું શીકશું, તો અરી અ છોકરીઓ તો છે ને મંદી ક્લાસીસ જાય છે, છોકરાઓ જે છે તે ક્રિકેટ કોચિંગ ના ક્લાસમાં જાય. છે, સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પ્રેક્ટિસ કરવા. છે, આવું બધું એ લોકોએ ચાલુ કર્યું છે.
સાચું કય્યું, આજકાલ મોટા ભાગના ઘરોમાં આ સ્થિતિ છે, હવે અમારી સોસાયટીમાં એક બેન છે, તેમને તેમના બાળકોને ઉનાળાની આ શિબિર છે સમર કેમ્પ તેમાં મોકલ્યા, ત્યાં ચિત્રકામ નૃત્ય ગીતમકવાર બધું જ શીખવે છે. પણ હવે જયારે વાત કરીએ કે મેં જયારે ફી સાંભળીએની તો મને આશ્ચર્ય થઈ ગયું, કારણ કે અમારા પાડોશી કહેતા હતા કે માત્ર દસ બાર દિવસ માટે ત્રણ ચાર હજાર રૂપિયા લે છે, હવે આ મધ્યમ વર્ગીય પરિવાર માટે આ વિચારવાનો વિષય છે ને. કારણ કે હવે મારા ભાઈની દીકરીને પણ એક એક શિબિરમાં મોકલાવાનું વિચાર્યું, પણ ફીઝ એટલી બધી વધારે હતી કે પછી વિચાર બદલી દીધો, તો એમણે કહ્યું કે આટલા પૈસામાં તો ઘરે જ કઈ શીખવી દઈએ બચાવને, તો આ ઘણી વખત શિબિરમાં જ જે શીખવાય છે એમાંથી, ઘણું ઘરેથી પણ શીખી શકાય બચ્ચાઓને જેમકે ચિત્રકામ એ બધું આપણેે બી કરાવી શકીએ, વાંચન વાર્તા લખવી, પછી આ છોડને પાણી આપવું છે ને થોડુંક આપણે ટેબલ સાફ કરી દેવું. તો આ બધું આપડે જો ઘરે જ શીખવી દેતા હોય તો મને લાગે કે આ શિબિરમાં જે ચાર હજાર રૂપિયા સાડા ત્રણ હજાર રૂપિયા લઈ છે તે બી બાર દિવસના તે ખસ ખાસસા રૂપિયા લે છે આ લોકો આટલું બધું તો નહી ચાર્જ કરવું જોઈએ શું કેવું છે તમારું?
સાચું સાચું તમે કીધું જે મને લાગ્યું કે જોવા જેવી વસ્તુ તો છે પણ જે તમે કહો ને જેને પૈસા એ લોકો બહુ ક છે. કે મે બી વાંચ્યું એમાં મેં બી કે દસ દસ દિવસ માટે આટલા બધા પૈસા કેમ કરીને મોકલવાનું પ ખલો. લેવા જવાનું એક કલાક માટે હોય તો આપડે તો ત્યાં આપડા કોઈ કામ ના થાય એને એના પાછળ આપણો પૂરો પૂરો ટાઈમ જાય છે તો આપણેે એમાં શું કરવું જોઈએ તમે જેવું કીધું ને કે એ લોકોને આપણે ઘરે જ આપણેે કઈક નાના નાના કામો આપીએ તો એ લોકોનું એ એક એક્ટિવિટી જેવી બી થઈ જાયને એ લોકોને શીખવા બી મળે કે હા આ ઘરના કામ બી બહુ સરસ હોય છે આપણેે આમાં બધું કરવું જોઈએ મારું છોકરું છે. ને કોઈક વાર કેવું કરે હું કઈક રોટલી કે કઈ બનાવતી હો ને તો મારા સાથે રો બેસી જાય છેને ખુબ જ ગમે છે હ વેકેશનમાં. કઈ કામ આપી દઈશ યા તો એને છે ને અ કલરિંગ નું કઈ કામ આપી દઈશ એને છે ને કલરિંગ બ ગમે છે તો મેં એવું વિચારું છું કે મસ્ત ડ્રોઈંગું કઈ એને કલર કરવા આપી દઈશ પછી નાની નાની ગેમ લંગડીને એ ગેમ્સ એ લોકોને શીખાવા જેવી છે એ હવે તો રમતા જ નથી એ લોકોને બસ બારત દેખાય તો પછી મોબાઈલ દેખાય બીજું કઈ ને એ લોકોને ઘરની ઇન્ડોર ગેમ કેવી આવે ઘરમાં કેવી રમતો રમાય એ તો આવડતી જ નથી કેરમ છે ચેસ છે આ બધું તો એ લોકો રમતા જ નથી એ લોકોને બસ એક કુદવાનું જ આવડે છે બસ.
હમ સાચું કય્યું મારા ઘરે આવા તે હવે મેં નક્કી કર્યું છે કે બાળકોને આ રમવાનું તો ચાલો મ બાર તપો છે એટલે વિચારું બહાર નથી મોકલવાની પણ આ ઘરના જે નાના નાના કામ છે તેમાં જોડાવાનું ઈચ્છું છું જેમ કે કપડાં ગોઠવવા પોતાની પુસ્તકો ગોઠવવી ટેબલ સાફ કરવી તો હવે આ ઘરના કામથી બાળકોને મહેનત ની કિંમત પણ સમજાય કારણ કે આજકાલ બધું જ તૈયાર મળે છે એટલે તેમને સમજાતું નથી કે મમ્મી કેટલું ઘરનું કામ કરે છે ઘર ચલાવવું કેટલું કામનું છે તો હવે અમારા પાડોશ એક છોકરો છે તેની મમ્મી રોજ એને પોતાના કપડા વાળી ગોઠવવાનું કહે છે પછી શરૂઆતમાં એને નહી ગમતું હતું ખીજવે કે આખો દિવસ મને તું કામ કરાવે છે આમ છે તેમ છે પણ હવે એને પોતાની જવાબદારીની સમજ પડી છે. તો હવે મારા કાકી બી એજ કેહતા હતા કે બાણપણથી ઘરકામની જો ટેવ પડે ને તો બાળકો જવાબદાર બને છે હવે એ લોકો લોકો ન લેસન પતાવું છે એ લોકોને જે સમ પેક નું હોમવર્ક મળેલું છે એ બધું આપડે લઈને બેસવાનું એ લોકો જવાબ નથી લેતા તો એ જવાબદારી ક્યાંથી લાવશું બાળકોમાં આપણે આ બધી વસ્તુ જો નાની નાની વસ્તુ આપણે આપીએ હવે જાણે મારી ભાણી છે તો હવે રસોણામાં મમ્મી ને શાક ધોઈ આપતી હોય છે પછી મમ્મી રસોઈ કરીને હટે તો એ પ્લેટફોર્મ સાફ કરી દે છે કચરો વાળી દે છે તો એ બધી સમજણ એ લોકોને પડવી જોઈ કે મમ્મી આટલું કર્યું તો મારે હવે આટલું કરવાનું છે કારણ કે એ બધું સહેલું છે એમાં દજવાની કઈ શક્યતા નથી કે કઈ એ લોકોને નુકસાન પહોંચે એવી શક્યતા નથી આ તો વસ્તુ એ લોકો કરી શકે છે છોકરું મોટું થાય ને ત્યારથી જો ટેવ પાડવામાં આવે ને તો એ લોકોને જવાબદારી ની સમજ પડે. તો આ તો ખુબ જ ઉપ ઉપયોગી છે. હવે મારી બેન ના દીકરાને રજાઓમાં રસોઈ શીખી લીધી હવે પો પોતે નાસ્તો બનાવી લે છે. અને મમ્મીને સારું નથી હોતું, કે ઉઠાતું નથી, તો એ પોતાની ચોટલી બી વાળી લે છે. ને થોડુંક બટાકા બનાવી લે કે પછી, બેસન ન ચીલો બનાવી લે તો એનાથી શું થયું, કે એનો આત્મવિશ્વાસ પણ વધે છે, કે ચાલ મમ્મી એ મને નથી કરી આપ્યું, તો એ એ ઈચ્છે તો બહારથી વડાપાવ બી ખાઈ શકે કે કઈ બી મેગી બનાવીને લઈ જઈ શકે પણ નહી, એને રસોડ એ શીખવું છે, કે મારે રસોઈ શીખ છે. તો જે સહેલી સહેલી વસ્તુઓ છે. તેને શીખી લીધી ને હવે એનો આત્મવિશ્વાસ પણ વધી ગયો કે પોતે બી ખાઈને જાય છે. ને નાના છોકરાઓને બી ખવડાવે છે. તો તમારું શું કેવું પછી એ યોગ્ય છે, કે નહી.
સાચું સાચું આ સાચી વાત છેમ આપણેે આપણા બાળકોને બધું ઘરની વસ્તુ આવડવા જોઈએ, એવું નથી કે છોકરો છે. એટલે એ લોકોએ આ કામ નથી કરવું છોકરીઓ હોય તો એને રસોઈ બનાવતા આવડવા જોઈએ ઘરના બધા જ કામ આવડવા જોઈએ. એવું નથી હવે, આજકાલ છોકરાઓ બી બધા જાતના કામ શીખે છે. રસોઈ બી બનાવે છે. આપણે હોટલમાં જાય છે તો આપણને ક્યાં મળે છે. કોઈ છોકરી કે એવી આપણે રસોઈ બનાવીને આપે છે, કે આપણે ઓર્ડર કરીએ તો કોણ હોય છે. બધા છોકરાઓ હોય છે ને એટલે આપણેે આપણા છોકરાઓને આપણેે જ સમજવા સમજાવવા. કે છોકરી હોય કે, છોકરો બધા સરખું જ કામ કરવું જોઈએ ને આ વક્ વકેશન જ એવી જગ છે. જ્યાં એ લોકો શીખી શકે બાકી આખો દિવસ આખું આખું વરસ જાય. એમાં તો એ લોકોનું શું હોય સ્કૂલવર્ક હોય, વેકેશન પછી હોમવર્ક આપે એ લોકો ટુશન્સ જાય સ્કૂલ જાય. એમાં તો એ લોકોનો ટાઈમ જ પૂરો થઈ જાય છે. એ લોકોને ઘરના કામ તો શું પોતેનું શરીર કેવી રીતના સાચવવું એ બી નથી. આવતું તો આમાં બી એ લોકોને કેવી રીતના બધું શીખવું એ બધું એ લોકોને વેકેશન છે. એવ ટાઈમ જે આપડે બી શીખવી શકીએ. અને એ બી શીખી શકે આપણા પાસેથી તો આપણે એ લોકોને આ બધું શીખવવા જ જોઈએ. હું બી હવેથી વેકેશન તમે જેમ કીધું ને કે, ના મારા છોકરાઓને અ થાળી ઊચકતા શીખવીશ હાથ ના હાવ થાળી લુછવાની એ બધું જ કામ હવે શીખવીશ કપડા નાના નાના એના ઘડી કરવાની શીખવીશ તો એનાથી એને ખબર પડશે. કે મમ્મી કેટલું કામ કરે છે, કે પપ્પા કેટલું કામ કરે છે. આખો દિવસમાં એ લોકોને એમ લાગે છે. કે હા મમ્મા કામ કરે ને હવે, આપણેે કામ કરવાની શું જરૂરત છે. મમ્મી બધું જ કામ કરી લેશે. ઘણું ખરું એ શું કરે ખબર રમકડા રમે અને રમકડા એની જગ્યા મૂકીને સુઈ જાય. યા તો ટીવી જોવા જતો રહેશે, તો મેં એને ખીજવાવ કે નહી આ તું કરશે. તો જ તને ટીવી જોવા મળશે એટલે એનાથી એને થોડું તો આદત પડી છે, કે મારે મારું કામ કરવાનું ત્યાં, સુધી નહી તો પછી, હું મને આગળની વસ્તુ કરવા નહી મળશે. એટલે આ એ શીખી જાય છે પણ તમે જે કીધું ને હવેલો એને મે થોડું થોડું નાનું નાનું વસ્તુ બીજું બી શીખવવાની ટ્રાય કરીશ.
સારું સારું બહુ સારું હવે, વાત પૂરી કરીએ ઘરે બધાને શુભેચ્છા આપજો બાળકોને પણ પ્રેમ આપજો ને વાત કરીને ઘણું સારું લાગ્યું નવા વિચારો પણ મળ્યા હું પણ બાળકો માટે થોડું આયોજન કરીશ હવે.
સારું આવજો. હા, સારું આવજો.